બસ મજા જય શ્રી કૃષ્ણ રાધે રાધે.
કૃષ્ણ રાધે રાધે.
કેમ છો?
બસ મજા મે.
હમ્મ. અત્યારે જો ને સોશિયલ મીડિયાનું ચલણ કેટલું વધી ગયું છે તો આપણેે તેના ફાયદા અને ગેરફાયદા વિશે વાત કરીએ.
હા
અત્યારે એકચુઅલી એવું છે કે સોશિયલ મીડિયા પર હરેક વ્યક્તિ હોય છે. કે આપણે આપણા જૂના ફ્રેન્ડ્સ છે એને શોધવા હોય તો પણ આપણે સોશિયલ મીડિયા પર શોધી શકીએ છીએ.
હા હાચી વાત હૈ.
સોશિયલ મીડિયા પર આપણે અ નવું નવું ન્યૂઝ જાણી શકીએ છીએ પ્લસ આપણે કસે જવું હોય તો મેપ જાણી શક કીએ છીએ હા મેપ જાણી શક
ને આપણે ગમે તે પરદેશમાં બેઠા હોય વિદેશ બેઠા હોય તો આપણે વાત કરી હકીએ ચોમાસા લઈ હકીએ
હમ હા સાત સમદર પાર્ક પણ આપણે વિડીયો કોલ સામસામે કરીને વાત કરી શકીએ. એ પણ એકદ એકદમ નજીવા દર પર આપણે વાત કરી શકીએ છીએ. કે જે આપણે ફ્રિજ કેવાય એમ કે એ બધુ સોશલ મી
પણ બહુ છે લેકિન આમ નુકસાન પણ છે એનાથી ને ફાયદો પણ વધારે છે આપને
હા ફાયદો ફાયદો હન્ડ્રેડ પસન્ટ છે. અને નુકસાન દસ ટકા છે કે જો આપણે મર્યાદા પૂર્વક એનો ઉપયોગ ન કરીએ અને ખોટી ખોટી માહિતી ફેલાવીએ તો તો એના નુકસાન પણ છે કે ખોટી માહિતી જાય છે અફવાઓ ફેલાય છે એ બધું એ બધા એના નુકસાન પણ છે પ્લસ આપણેે અ પૂરો પૂરો દિવસ સોશિયલ મીડિયા પર કાઢી નાખીએ છીએ રીલો સ્ક્રોલ કરી વિડીયોસ જોયા કરીએ તો એના નુકસાન પણ છે.
ને એક આપણે આપણે ટાઈમ ના હોય તો ભી દો જો આપને છોકરાને સ્કૂલની ફીસ હોય તો બી આપણી મોબાઈલને ઘર બેઠો ભરે હકે આપણે પૈસા બાર દેશથી નાખવાના હોય તો પણ ઘર બેઠો હાલ જાય મોબાઈલ ઉપર બાર બહાર જવાનું આપણે ટાઈમ વેસ્ટ ના કરવું હોયને તોએ ને તો આપણે બધું ઘર બેઠો થઈ જાય ગમે તે વસ્તુ મંગાવો આપણે
ઓનલાઈન શોપિંગ કરી શકીએ છીએ કે કંઈ પણ એમ કે આપણે અ એક એક જગ્યાએથી દ અ બીજા જગ્યાએ આપણે કેશ લઈને ન જવું હોય તો મોબાઈલમાં પેમેન્ટ કરી શકીએ છીએ તો બહુ જ બધા ફાયદાઓ છે. કે જે આપણે આપણેે કશે અટવાયા હોય અને અને આપણને હેલ્પ
એક જાતની અ એક જાતની આપણે ગમે તે મુશ્કેલીઓ હોય ને તો એક એક વખત તો આપણે મોબાઈલ નીકાળી આપણા જોડેથી
હમ હા એક સોશિયલ મીડિયા છે ને એક સગવડ છે અત્યારે અત્યારે જરૂરિયાત
આપણી હિંમત છે આપણા જોડે એક આમ મનુષ્ય કહેવાય છે. કે આપણું કામ ફટાફટ કરી દે ને આપણેે કોઈ દાડે કોઈ વસ્તુ ના બનાવા આવે તો આપણે મોબાઈલ ઉપર યુટ્યુબ ઉપર જોઈને બનાવી શકીએ આપણે
હમ્મ.
બધું આવે મોબાઈલ ઉપર જો ને તો હવે બધું આવે આપડે.
હા એકચુલી એમાં એવું કે સોશિયલ મીડિયા ના લીધે આપડે જો અહ જયારે જયારે મતદાન હોય છે તો એમાં પણ આપડે મતદારોને અહ અહ જાગૃત કરવામાં હેલ્પ કરે છે, પ્લસ અહ અહ નિર્ભયા કાંડ થયેલો તે નિર્ભયા કાંડમાં પણ લોકોને જાગૃત કરવામાં સોશિયલ મીડિયાએ જ ફાળો આપ્યો હતો કે એના લીધે જ નિર્ભયાને અહ ન્યાય મળ્યો તો ક્યાંક કોઈની સાથે અન્યાય થાય છે તો પણ આપડે વિડીયો અપલોડ કરી શકીએ છીએ સોશિયલ મીડિયા પર અને આપણને આપણને ખબર પડે છે કે આપડી આપડી સાઈડ કોણ છે અને આપડી વિરુદ્ધ કોણ છે એમ. અને પ્લસ પ્લસ હોસ્પિટલમાં આપણને કોઈ જરૂરિયાત હોય તો પણ આપડે અહ કોલ કરી શકીએ છીએ કે કહી શકીએ છીએ કે
હાચી વાત હે ને એક આપડે આવી સુવિધા છે કે આપડે ગમે તે ઓલ ઇન્ડિયામાં જવું હોય તો ઘેર બેઠા મોબાઈલ થી ફ્લાઇટ ની એ સી બસની ટ્રેનની બધી ટિકિટ ને આપણે કાઢી શકીએ આપણે મોબાઈલ થી જોઈઈ ને આપણે એવી બી ખ-ખબર પડે છે કે આપણે હવે પાંચ વાગે નીકળવાનું છે તો આપણો કઈ કઈ જગ્યા પર સ્ટેશન પર ટ્રેન આવે છે હવે જેને આપડે જોઈને ઘેરથી નીકળ કીએ આપડે. ખબર પડી જાય બધી કે એના સ્ટેશન ઉપર ઊભી છે બસ.
કોઈ ટ્રેન મોડી છે કે વેલી છે આપડે આપડે ક્યારે નીકળવું એ પણ આપડે ડિસાઇડ કરી શકીએ છીએ. એટલે સોશિયલ મીડિયા અત્યારે એટલું બધું જરૂરી છે ને
તે હવે બહુ જરૂરી છે સોશિયલ મીડિયા તો.
તો હવે હવે એવું છે કે દરેક વસ્તુના ફાયદાઓ હોય છે તો એના નુકસાન પણ થોડા ઘણા
ને એને બી આપણે આપણે જેટલો આપણે જરૂર હોય ને એટલો વાપરીને તો સારું કહેવાય. ઘેર થી બહાર વાપરો એમ તો નુકસાન કરે છે.
હમ્મ મર્યાદા પૂર્વક વાપરીયએ તો કોઈ કોઈ જ નુકસાન ન થી કે જો આપડે આપડે લોકો બે ત્રણ કલાક ચાર કલાક આપડે એક જ જગ્યાએ બેસીને આપડે સોશિયલ મીડિયાનો યુઝ કરીએ લાઈક ક વિડીયો જોઈએ રીલ સ્ક્રોલ કરીએ તો તો આપણને એક જગ્યાએ બેસીને આપણને ખબર છે ખાલી પણ અહ ચડી જાય છે પગમાં હાથમાં ખાલી ભરાઈ જાય છે.
કેવો આમ બે કલાક દેખીએ તો કેવો માથો દુખાય આંખ દુખાય હાથ ખીંચાય આપણો.
આંખને નુકસાન થાય છે પ્લસ આપડે એક જગ્યાએ બેસી રહીએ છીએ હલન ચલન નથી કરતા તો
હાચી વાત જેટલી જરૂરત હોય ને એટલું વાપરો તમે જેટલી જરૂરત હોય એટલો વાપરનું તો ગમે તે ત્યાં તકલીફ ના થાય આપને. કેમ આમ અહ એમ તો આપણેે બધા જણા કેમ બહાર જોતા નહી હોય કેટલા બધા મોબાઈલ લઈ બધા અંદર ઘુસેલા આ બૂમ પાડતા ઓબી તો બી ના સાંભળે કે બઆધું દિમાગ એના ફોન ના અંદર જતો રહે એને.
હમ્મ અને અત્યારે તો બાળકો તો ખાસ કા બાળ
બાળકો તો હવે કે આ બધા મોબાઈલ લઈને જ બેઠા ને સાંભળી જ નહી ને.
હમ્મ.
એના માટે બાળકો માટે નુકસાન છે આપડા માટે કેય તો આપડે તો સારું કેવાય ગમે તે મુસીબત હોય તો દૂર કરી હકે એક વાર તો
હઅઅઅ સાચી વાત છે.
ને બાળક કેમ બાળક સમજતા નહી ને તો આપણેે કામ પરમાણે યુજ કરીયે ને બાળક તો રીલ જોવા મળીયા હોય. તો પછી જોતિષ રે એને ભલે ખાવાનું હોય તો ભી ના ખાય. ને રીલ જોતો જ એને એને અંદર ર ખરાબ પણ ભી આવે છે અ સારું પણ ભી આવે છે મોબાઈલ ના અંદર
હમમમ
તો બાળકના ઉપર અસર પડે ને આપણેે.
હમમમ બાળકો અત્યારે જમવા ટાઈમે પણ ફોન લઈને બેસી જાય છે સોશિયલ મીડિયામાં વિડીયોસ જોવે છે કે યુટ્યુબમાં વિડીયો જોવે છે તો- તો એ પણ એ જે ખાય છે શું ખાય છે એને એને શું ફાયદો થશે એને કંઈ જ ખબર નથી એ જ્યાં સુધી જ્યાં સુધી ફોન જોયા કરે છે ત્યાં સુધી ખાયા કરે છે એણે કેટલું ખાધું એ પણ એને ખબર નથી રેતી. હઅઅ એટલે આપડે આપણે એ લોકોને શીખવાડવું પડશે
હાચી વાત હે ને ઘણા બાળક તો પેલો ઓ પબજી ગેમ નહી રમે તો એમે તો કેટલા બરબાદ કરી નાખે પબજી ગેમ તો.
હઅઅ
ઘણા બાળક એવું ભી ખેલતા હોય હો
હાઆઆ હા એ તો છે જ ગેમ્સના લીધે બાળક ચીડચીડયુ થઈ જાય છે એના માઈન્ડ પર અસર થાય છે.
એને જેવું આપણે શીખડાયું ને તો જેવું શીખશે આપણે બધું ઓમ ધ્યાન રાખવું જો સોકરા ઉપર કે આપણો સોકરો શું કરે છે શું જોવે છે મોબાઈલ બધું ધ્યાન ભલે આપણે ઘરમે કામ કરતા કરતા બધું ધ્યાન રાખવું તો સારું કેવાય આપણા માટે
હાઆ સાચી વાત છે. કે અઅ સોશિયલ મીડિયામાં હવે તો કેવું ચાઈલ લોક આવે છે તો એ આપણે ચાઇલ્ડ કરી દઈને તો એના અમુક કોન્ટેન્ટ છે એ એમાં નહી દેખાડે એ લોકોને કે બ ચાઓને એ નઈ જોવા મળે. એટલા માટે આપણેે એ બધું ધ્યાન રાખવું જોઈએ મર્યાદાપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. એ બધું ખાસ છે એમ નહીતર સોશિયલ મીડિયા પર આપણે અઅ બોવ સારા એવા કામ કરી શકીએ છીએ અને અત્યારે લાખો લોકો અઅ વિડીયોઝ બનાવીને અઅ આર્થિક
ને એવું ભી આપણે સારું કે આપણે લગન પર્સન ન હોય તો આપણે ફોટું પાડીએ તો તો એલ્બમ વાળો શી ખબર મહિનાથી પંદર દિવસ બે મહિનાથી મૂકે ને આપણે મોબાઈલમે ખીંચીએ તો આપણે તુરંત તુરંત આપણે જોવા મલે છે. કે હું કેવી લાગું છું કેવો મારો વિડીયો બનીયો છે હું કેવો ડાન્સ કરું છું. ઓ ભી આપણા માટે બોવ સારું છે એમ તો કે હાલનો હાલ આપણે તુરંત જવો મળ ફોટો આવી જાય આપણા જોડે
હમમ બરાબર છે.
તો આપણા માટે તો સારું છે આપણે જો કામ પરમાને આપણે વાપરીએને તો સારું કેહેવાય. ને કામ થી વધારે ફાળતુક વાપરી એને તો આપડે નુકસાન કેહેવાય છે.
હમ અને સોશિયલ મીડિયા નું એ એક પણ નુકસાન છે. કે આપણેે બધા ફોટોઝ અપલોડ કરીએ છીએ સોશિયલ મીડિયા પ . તો આપણે બધા બધાને જાણ કરીએ છીએ. કે આપડે ઘરે નથી કેવું તો પછી. આપણા ઘરે ચોરી થવાના પણ ચાન્સીસ રહે છે કે જેના લીધે. જેના લીધે ચોરોને ખબર પડે છે કે આપડે ઘરે નથી એમ.
હા બધી ખબર પડી ને આપણે ગમે તે જવું હોય ને તો આપણે રસ્તો ખબર ના હોય ને. તો બી મોબાઈલ ઉપર આપણે મેપ ચાલુ કરી શકીએ તો કેને પૂછવાની જરૂરત નહીં આપણે.
હા સાચી વાત છે પેલા બધા. પૂછી પૂછીને જતા હતા હવે હવે કઈ પૂછવાની જરૂર નથી હવે આપણને. કેવો સીધો એવોને સરળ રસ્તો બતાવે છે.
સાાચી વાત ને હવે તો બધાના ઘેર આમ તો ફોર વ્હીલર બધા ના ઘેર ગાડી છે ને ગમે તે બા બીજા. કોઈ ગરીબ લોકો એના જોડે ગાડી ના હોય તો બી અમે મોબાઈલથી ઘેર બેઠા ઓનલાઈન કરીએ. ઉબેર ઉબેર કરું તો તુંરત આપણે પાંચ મિનીટમાં ગાડી આપણે ઘેર આઈને ઊભી બતાવે કઈ. જગ્યા ઊભી છે હવે રવાના થઈ છે હવે આવી છે એની જગ્યા. ઓ ભી સારું કેવાય હ આમ તો આપણે વાસ્ સારું છે. લેકિન એને જે જેટલો વાપરાય એ કામ પરમાને
હા એ મર્યા સોશિયલ મીડિયાને આપણે આ સોશિયલ મીડિયાના ફાયદા નેવું ટકા છે. દસ ટકા એના નુકસાન પણ છે. પણ જો આપણે મર્યાદા પૂર્વક વાપરીએ તો એના નુકસાનથી બચી શકીએ છીએ આપણે એમ સારું સોશિયલ મીડિયા વિશે વાત કરીને મજા આવી
હા મનેભી બહુ મજા આઈ છે. નવું પણ જાણ્યું ને ગમ્યું પણ છે. ને આપણે મજા આઈ એના ઉપર વાત કરતા ચાલો પછી કોલ કરજો પાછો
એ હા ચલો બાાય જય શ્રી કૃષ્ણ રાધે રાધે